હમ કેમ છો રિધિબેન બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં
હવે હું અત્યારના છે ને છાપુ વાંચતી હતી ને બેન તો એમાં મહિલાઓ કેટલી આગળ આવી ગઈ છે ને એ વિશે વાત કરતી હતી કે અત્યારે બધી છોકરીઓ છે કે એ લોકો ઈસરો સુધી પહોચી ગયા છે અને અમુક લોકો આપડે જેમ કે ચાંદ માં પોહોંચી ગયા અત્યારના દીકરીઓ ભણી એક ગામડાની દીકરીઓ ભણી ગણી અને કેટલા આગળ વધી ગયા છે અને આમ કહીએ ને કે આપને એમ થાય કે આપણે આપણા કરતા જમાના કરતા અત્યારની દીકરીઓ બધે પોહોંચે છે કોઈ ડોક્ટર કોઈ બધે છે ટીચર બને છે કોઈ સાયન્ટિસ્ટ બને છે ને હવે તો બધા ડેટા સાયન્ટિસ્ટ બને છે એઆઈ આવ્યું તો એઆઈ દરીઓ સૌથી વધુ આગળ છે તો આપને એમ થાય છે કે ઓહો હો હો આપડે કેટલી સ્ત્રીઓમાં શક્તિ છે કે એ લોકો કેટલું અને સાથોસાથ ઘર પણ સાચવતી જાય છે તો એ લોકોમાં કેટલી બધી આવડતો છે આપણામાં એટલી બધી શક્તિઓ છુપાયેલી છે ઈ આપણને આ જોવા મળે છે તમે શું કયો છો.
હા સાવ સાચી વાત છે તમારી અત્યારની મહિલા જુઓ તો તમે મહિલાઓને જુઓ તો એક જોબની સાથે સાથે ઘર મેનેજ કરે છે બાળક જવાબદારી કોઈના ત્યાં પ્રસંગમાં જવાનું કોઈના ત્યાં લૌકિક વ વવહાર પહેલાના જના તમેુનાોટા ચ હોય ચાથ આ આઠાથ છે એક હાથ હો બીજા હાથમાં લેપટોપ હોય ચોથા હાથમાં વાળું હોય પછી આ પાંચમા હાથમાં વાત કર હોયા હાથમાં ડ હો સાત. પાછું બજું કોઈ કામ કરતી હોય એટલે આમ જોુવું તો એ પૂરી રીતે બધી બાજુથી એવી રીચ અત્યારે જે કહેવય છે ને મહિલા સશક્તિકરણ એ પ્રમાણે પૂરેપૂરી અત્યાર મહિલા એમાં પૂરેપૂરી યોગ્યસે જે છેનેધું સારી રીતેે છે પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ ટોપી નથી આપતી શું કેવું તમારે?
બહુ સાચી વાત છે કે મહિલાઓને હજારો હાથ છેે ને એવું કહીએ ને તોય ઓછું પડે એમ છે ઈ એટલી બધી અત તો આપણે એક્ટિવ થઈ ગયા છે આપણે જ જોવઓ ને કે ભલે ને આપણે હાઉસ વાઈફ હોઈએ કે પછી નોકરિયા હોઈએ પણ સવારના પાંચ વાગ્યા ના ઉઠ્યા તે રાત્રે અગિયાર વાગ્યા સુધી કે બાર વાગ્યા સુધી આપણેે એટલું બધું કામ કરી લીધું હોય છે અને ઢા ઉપર હસતું કોઈ દિવસ થાક લાગે એમ નહી આપડા દક છોકરાઓ એમ કેક મમ્મી હજી તો બેઠા હોયને એમ કે મમ્મી આને એકદમ ફટ દઈને ઉભા થઈ જાય એવી જ રીતે અત્યારના બધા બાર જઈને જે જોબ કરે છે એ લોકો ઘર મેનેજ કરે છે જે લોકો દીકરીઓ નવી પણી હોય છે એ પણ અત્યારના તમે જોવઓ કે સવારમાં જોબ કરે નવી નવી હોય તોય પણ સાસુ સસરા ને સાચવે છોકરાઓને સાચવે બ તું અને છતાં ઓફિસ નું કામ કરે જો ઓફિસમાં વર્ક વધારે હોય તો ઘરે લાવીને લેપટોપ ઉપર પોતાનું કામ કરે અને રસોઈ કરતી જાય તમે કહો છો એ બહુ જ સાચી વાત છે કે અ તેના સ્ત્રીઓ એટલી બધી આગળ આવી ગઈ છે. અને સ્ત્રીઓમાં શક્તિઓ એટલી બધી છે કે એક આપણને એમ થાય કે કે વાહ આપડે એક સ્ત્રી તરીકે જન્મ લીધો છે ને એ આપડે ધન્ય થઈ ગયા છે. શું કેવું તમારું?
હા સાચી વાત છે આપ ગર્ત છે કે અત્યારે મહિલાઓથી આગળ વધી ગઈ છે સુધી પહોંચી ગઈ છે. આજે તમે જુઓ તો રાજનીતિમાં પણ કેટલી બધી મહિલાઓ સક્રિય છે. એટલે આ દરેક જગ્યાએ આજે હવે પહેલા એવું જમાનું નથી રહ્યું કે જવાબદારી એવું હવે કેવું છે કે કો જગ્યા એ નથી કે જ્યાં શકે ચ ચ તોઈ સ્ત્રીનું કામ જ નથી તે શક્ય નથી અત્યારે દરેક કોઈ પણ કામ માટે અશક્ય છે જ
હા સા સાચી વાત છે. તમારી અમારે જો અહિયાં એક બેન છે એ છે ને એ રિક્ષા ચલાવે છે પોતાનું હલો એ પોતે એ પોતે છે ને રિક્ષા ચલાવે છે અમારે અહીં એક બેન અનેઈ એના ઘરનું ચલાવે છે એ એવું નથી કે ચલો મારા હું ભણી નથી તો હું શું કરું એ બોલો અત્યારના રી્ષા ચલાવે છે એની સાથે એક બીજા બેન છે કન્ડક્ટર થઈ ગયા છે બોલો બસ માં. એટલે અત્યારના આપણે એમ જોઈએ ને કે પેલાના જમાનામાં ગરીબ ભાઈ હતી તો બેનો શું કરતા ભણેલા નથી તો શું કરતા હવે એવું નથી રહ્યું એ લોકો તે હવે એમાંથી બહાર નીકળ્યા છે. અને ગુ ગલી ભીખ માગવા કરતા એમ કે છે કે અમે અમારું અમને આવડે એવું ક પોતે સ્કૂટર શીખ્યા પોતે રિક્ષા શીખ્યા અને રિક્ષા પોતાની ચલાવે છે કોઈ કંડક્ટર થઈ ગયું છે. એટલે તમે જુઓ, કે સ્ત્રીઓ કે ટલી આગળ આવી ગઈ છે આ બધામાં. આપણને એમ થાય કે નહી અત્યારના સ્ત્રીઓ મજબૂત છે. કોઈ પોલીસ માં ગઈ છે. અરે કરાટે શીખી અને કરાટે માં ઈ લોકો આગળ વધે છે. અને સ્ત્રીઓ તેને એકલી જાય છે ને તોય બીતી નથી. કારણ કે ઈ લોકોને પોતાનું રક્ષણ કર તઈ અત્યાર ની સ્ત્રીઓને આવડી વી છે. તમે શું કયો છો?
હા, સાચી વાત છે. અત્યારે તો કરરાટેમાં બી કેટલી આગળ વધી ગઈ છે સ સ્ત્રીઓ તમે જુઓ તો બ્લેક બેલ્ટ બ્લુ બેલ્ટ તમે બધ તા બેલ્ટ સુધી એલી પરીક્ષાઓ સ્ત્રીઓ પાસ પાસ કરતી જ જાય છે. અને એક એક સ્તરે આગળ તી જાય છે એટલે કોઈ પણ જગ્યાએ એવું નથી અત્યારે ધુરંધર પિક્ચર આવ બરાબર. હવે ધુરંધર પિક્ચર બધાને ખબર છે. પણ તમે એના સ્ટોરીની પાછળ જુઓ ને તો એક મહિલા નો હાથ છે. તમે જુઓ ને તો એની સ્ટોરીમાં જે લખ્યું છે ને એમાં એક મહિલા પણ એમાં નામ છે. એટલે તમે વિચારો કે જે આટલી મોટી હિટ સુપર હિટ ફિલ્મ આવી છે. અને એનું કેટલું અત્યારે ગાજું છે. એમાં પણ એક સ્ત્રીનો હાથ હશે એટલે મહિલા સશક્તિકરણ ની જે લોકો જ્યારે વાત કરે છે ને, એ સાવ સો ટકા સાચી વાત.
બહુ સાચું કીધું તમે. કારણ કે અત્યારના તમે સિરિયલનો પાયો જ જોુઓ ને તો એકતા કપૂર છે. એ એક સ્ત્રી છે. અને એને આખી ટીવી જગતમાં તમે જુવઓ કેટલો ડંકો વગાડી દીધો છે. સિરિયલો હતો. અને એવી જેવી તેવી સિરિયલની સામાજિક ઘરેલું સ્ત્રી બધી સિરિયલો લાવે છે. જેનાથી તમે અને દરેકમાં એને છે ને સ્ત્રીને જ આગળ રાખ્યું છે. સ્ત્રી પાત્ર જ મેન રાખ્યું છે. એટલે ઈ પાયો નાખનારી એક સ્ત્રી જ છે. અને એીતે તમે જુવઓ કે એ એકતા કપૂરે એ કેટલું ટીવી જગતમાં નામ અત્યના પિક્ચરો જોવા જેમાં સામાજિક દેખાડવાનું હોય છે. જેમ કે જોયા અખતર છે કે એ સ્ત્રીઓ જ આગળ આવે છે. પિક્ચરો માં તે અત્યના તમે ડાયરેક્ટર જુવઓ, કે પ્રોડ્યુસર જવઓ બધે સ્ત્રીઓ જય છે. અને એ લોકો સ્ત્રીઓને જ આગળ વધારે છે. એટલે અત્યારના આજ જમ તમે જોુઓ કે, સ્ત્રી સશક્તિકરણ નું તો એક કામ આગવું. મહત્વ વધી ગયું છે. જે પેલાના જમાનામાં જે સ્ત્રીઓ ઘૂઘટ રાખીને પડતી અને સ્ત્રીઓને માન ન અપાતું, એ અત્યારનો આખો જમાનો પણ. ઈ ગયો છે. અને અત્યારના સ્ત્રીઓ બધામાં આગળ છે. સ્ત્રીઓને માન અપાય છે. અને પુરુષોની સમાવડી થઈને સ્ત્રીઓ ઉઊભી રહી છે. શું કેવું તમારું?
સાવ સાચી વાત છે. અત્યારે કોઈ જ કામ અશક્ય નથી સ્ત્રી માટે. અને બધા લોકો એવું કેતું હો સ્ત્રી હોય તો ઘરમાં જ રહેવું જોઈએ. સ્ત્રી હોય વા કર સાવ માન્યતા છેની ખોટી છે. સાવ ખોટી જ છે. સ્ત્રી અત્યારે જે કરી શકે છે ને તો પુરુષ પણ નથી કરી શકતા. આજે તમે જુઓ સ્ત્રી જન્મ આપી શકે છે સ્ત્રી બધું જ કરી શકે છે. જે પુરુષ કરી શકે છે પણ પુરુષ એ નથી કરી શકતી. જે સ્ત્રી કરી શકે છે એટલે છે ને સ્ત્રીને ક્યારે હોવું. પછી ના સમજવી જોઈએ, આજે આજના જમાનામાં જે આપણે જે પુરુષ પ્રધાન દેશમાં સ્ત્રીને જે મહત્વ નથી અપત ને એ મહત્વ મળી રહય છે. આજે આપણા જે પ્રધાનમંત્રી છે, એ પણ સ્ત્રી સશક્તિકરણ ની વાત રહ છે. એ પણ સ્ત્રીઓને આગળ લાવવાની વાતો કરે છે. કે બેટી બચાવ બેટી પઢાવો. આજે દીકરીઓની તમે જુઓ કે સરકાર પણ દીકરીઓ, મહિલાઓ માટે કેટલી જાગૃત છે. એમને કેટલી બધી આપે પ્રધાનમંત્રી દીકરી માટેની યોજના છે. વાલી દીકરી યોજના કે આજે કોઈના બીજી દીકરી આવે છે. તો એના માટે વાલી દીકરી યોજના છે. કે જેમાં એ ઘ ત્યારે તને અગર રૂપિયા મળે પછી એ પેગલ મુમાં આવે ત્યારે તમને થોડા રૂપિયા મળે અને જયારે ત થઈ જાય ત્યારેને બાકી જને પૂરી રકમ મળે છે. સરકાર પણ કેટલો સહયોગ કરી રહી છે. મહિલાઓ તો હું તો એમ ક છું કે આપણે મહિલાઓએ સરકારની યોજના નો લાભ મળાય અને આગળ વધવું જોઈએ. દરેક જગ્યાએ સરકારી સ્કોલરશીપ મળે છે. સ્ત્રીઓને દીકરીઓને આગળ વાંધર હોય ને તો સ્ત્રી દીકરીઓ આગળ પહોચી શકે છે. આગળ જતા એ પોતાના ટગ ઉપર ઉભી રહી શકે છે. એટલે મારી માનુંસ તો એવું છે કે આપણે શુંને આપથી કરી ભ કોઈ મહિલા કોઈ સ્ત્રીને આગળ ભણવા ના મળું પડે. બરાબર તો હવે એને ભરીથી ભણવું જોઈએ. લોકો અત્યારે ચાલીસ ચાલીસ વર્ષની ઉંમરે પણ ભણીને એ પરીક્ષા પાસ કરીે છે. એટલે હું તો એવું જ ક છું કે દરેક સ્ત્રી એ ભણવું તો જોઈએ ભણવાની ઈચ્છા હોય ભણવાની ધગસ હોય તો હું તો કહ છું દરેક સ્ત્રીને એનો લાભ ઉઠાવો જ જોઈ. શું કેવું તમારી?
બહુ સાચી વાત છે. હું તમને અમારા જ કુટુંબમાં એક બેન છે. એના હસબન્ડ ગુજરી ગયા. અને એને બે નાની નાની દીકરીઓ, અને પોતે બઉ ભણેલા ન હતા. દસ પાસ જ હતા. એને શું કર્યું પેલા દસ પાસ કર્યું અને પછી નર્સિંગમાં લઈ લઈ. અને નર્સિંગમાં એને એટલું ખંત થી ભણ્યા, અને સાથોસાથ એ ઘરના કામો કરતા અને ભણ્યા અને પોતાની દીકરીઓને ભણાય. અત્યારના એ બે નર્સ બની ગયા છે. નર્સની જોબ કરે છે અને પોતાથી રીઓને મોટી કરી અને ભણાવે છે. અત્યના એક દીકરી હોમિયોપેથિકમાં છે. તો એક દીકરી આઈટીમાં છે. એ રીતે એને ભણાવી. એ તમે વિચારો કે ઘર સંભાળવું વગર હસ બંને દીકરીઓને બે મોટી કરવી. અને પોતે ભણવું કેટલી એનામાં તમે શક્તિ હશે એ વિચારો આ તો એક સ્ત્રી જ કરી શકે. પુરુષ હોય નાની જગ્યાએ તો ભાંગી પડે કે, હું ઘર સંભાળીશ જોબ કરીશ કે દીકરીઓને મોટી કરીશ. ત્યારે સ્ત્રીમાં એવી શક્તિ છે, કે નહી હું બધું કરીને દેખાડીશ સત્યને એને એની બે દીકરીઓને પગભર કરી પોતે પગભર થયા કોઈની સામે હાથ નથી ફેલાવ્યો કુટુંબમાં કોઈની આગળ એને કોઈની આગળ એમ નથી કીધું કે મને મદદ. ો એને પોતાની જ રીતે રહ્યા, અને પોતે કમાડા. એટલે જેમ કે છે ને કે સ્ત્રીમાં જે શક્તિ છે ને, એની આગળ તો ભગવાન નામે છે.